હ હા
હલોો હલો મને તમારો અવાજ બ આવી રહ્યા છે
હાવેર્યો છેે
એું આજે મે તમને આપણા ગુજરાતી આા વિષય પર ચર્ચા કરીશ તો હમણા ઘણા સમય આપડે ચાલી રહી છીએ કે ગુજરા લોકો ને કફડા જલેબી
પાંચે એક મિનિટ બોલી જાય
હ આપડા જલેબી ખવાણ જેવી ઘણી બધી વસ્તુઓ ખાવાનું મન થાય છે અમે જાણે વરસાદ પડી રહહીએ છીએ એટલે તો ગુજરાતી લોને મોજ જ પડી જાય છે વરસાદમાં ગુજરાતીઓ હંમેશા ભજ્યા અને જાય ઘરમાં પરમ નાસ્તો કરતા હોય છે ગુજરાતી લોકો ખાવામાં પહેલા નંબર પર આવે છે ગુજરાતી લોકો હણાં ઘણા સમમાય છે ગરમાં ગરમ નાસ્તો એવું કરી રહ્યા છે હમણાં ગુજરાતીઓ એન અ્ટો કરવાની અને ખાવાની ખુબ જ મજા ગુજરાતીઓની ઘણી બધી હોટલો પણ છે જેથી ગુજરાતી લોકો ઘણો બધો નાસ્તો કરે છે અને ગુજરાતી લોકો તો તને સવાર માં ખમણ અથવા ખાખરા અથવા નાસ્તો જોઈતો જ હોય છે ઘેરે જેવો તો હમણાં તો ગુજરાતીઓ વરસાદની સિઝનમાં ઘણી બધું ખાય છે સવારના નાસ્તામાં જેમ કે ચા પીશે બ્રેડ ખાઈ છે. ભજીયા ખાય છે, ખાખરા ખાય છે, જલેબી ખાય છે, ફાફડા ખાય છે. બહ બધું ખાય છે ગુજરાતીઓ હ અમારા ગુજરાતીઓની ઘણી બધી હોય મે બી વાનગીઓ ટ્રાય કરી છે. જેમ કે ઊંધિયુ છે, પુરી છે ખચડી છે કરી છે ભાત છે દાળભાત છે. ઘણી બધી વસ્તુઓ છાસ છે. એવુ મને ખુબ જ મસ્ત લાગી છે અને ગુજરાતી લોકો ન ખાવાનું એકદમ બેસ્ટ હોય છે. જેમ કે આપડે જેઠલાલ નુ જ ઉદાહરણ લઈ લે કેટલી બધી વાનગીઓ ખાટો હોય છે જેમ સવારથી ચાર સાતમાં ગરમા ગરમ ચા સાથે નાસ્તો ખાતો હોય છે. અને રવિવારે તો તેમનો ડર ન જાળવી ફાફડા ખાવાનું મન હોય છે અને તે ને જલેબી ફાફડા ખાય છે. અને દયા પણ એનો સારું ખુબ જ સરસ નાસ્તો બનાવે છે.
જેઠાલાલની ફેમિલીમાં કોઈ રેવા આવે હોય તો તેના સારું ગરમાં ગરમ નાસ્તો પણ બનાવી દઈશ. ગુજરાતી માં ખમણ ઢોકળા જલેબી ફાફડા તમારૂ શું કેવું?
હા તમારી વાત સાચી છે ગુજરાતીમાં ઘણા બધા ખાવાની વાનગીઓ હોય છે જેમ કે ખમણ જલેબી ફાફડા કે અન્ય વસ્તુઓ ખુબ જ સારી હોય છે. અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે જેમ કે સવારના પોરમા ખમણ
ઘણી બધી વાનગીઓ બજારમાં મળતી જોવા મળશે અને મે ખાધી પણ છે. અને તે વડા પણ ખુબ સારા લાગે છે અને એ પાણી ખબ રજ પણ હોય છે રજ પણ અને ખૂબ જ સારી લાગશે અને અને ખાસ પ્રકારે હેલ્ધી ફુડ જેમ ઘોડાના ચણા તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે. જેના કારણે હેલ્ધી ફૂડ થવા જોઈએ અને અને ઘણા પ્રકારની ગુજરાતી ખાવાની વાનગીઓ જેમ કે અ અન્ય પ્રકારની કે ભાજી છે, કોરાડાની ભાજી છે. એટલે એવી પણ હેલ્ધી હોય છે. હલ્ધી વાનગી ખાવી છેઈએ તમારે શું માનવું?
હા મને એવુ જ ગુજરાતી લોકો ગામડામાં જોવા જાય તો ઘણી બધી હેલ્ધી વસ્તુઓ મળી રહે છે કેમ વરસાદ ની સિઝન ચાલી રહી છે એટલે ઘણી બધી હેલ્ધી વસ્તુઓ મળી રહે છે જેમ કે તમને કેવા જ હમ ભાજી ખુબ જ મળી રહે છે. તોળા માટે ભાજી અમને બહુ પ્રખ્યાત છે ગુજરાતમાં અનેમ બધા ગામડાઓમાં હમ ઘણી બધી બાજી હમ ન આવી એક વાનગી પણ કળે છે આરેમગન ત હમણા ગુજરાતી લોકો માં ખુબ જ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે અને તે ખાવામાં ખુબ જ મસ્ત અને ટેસ્ટી હોય છે. એ ગુજરાતી લોકો ખાવામાં ખુબ જ પસંદ કરે છે હમ ગામડામાં ઘણી જગ્યાઓ જોવા જાવ આ ર હમણા વરસાદના સિઝન માં મળી રહે છે અને તમે કીધું ટાઈમ ભાજ્યું અમારા ગામમાં પણ હણા ખુબ જ બાજી થાય છે જેથી કારણે અમારા સિઝનમાં
ચોમાસામાં ભાજી ખાવાની ખુબ જ મજા આવે છે જેથી કરીને ગુજરાતી લોકો ભાજી ખાય છે. અને તે મસ્ત લાગે છે અને. હમને તળાવ માંથી બી કોઈ છે કે તળાવ સુકાઈ ગેલો હોય તેમાં ક હોય. જેમાં પણ બાાજી હોય છે એવું ઘણા બધા લોકો કેટા હતા કે તે બાજી થી.
ખબ જ સરસ લાગે છે ટ્રાય ટાય હા તમે કીધું તેમ હેલ્ધી ફૂડ કેમ કે. જે મુઠિયા બી બનાવે તે પણ હેલ્ધી હોય છે અને તે ઘણા પ્રકારના એ. ઇગ્રીડયન્ટસ. આવેલા હોય છે અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છેરી પણ. એજ પ્રકારનું ખાવાનું ખાવા જોઈએ અને તે હેલ્ધી હોય છે અને સારા હોય છે.. અને જેના કારણે આપણે ઘણા પ્રકારના ફૂડ જેમ કે. ઘણા પ્રકારના સોળ સોળબર. હોય છે તે પણ સારા હોય છે અને જંગલોમાં વિસ્તારમાં ગુજરાતમાં તો ખુબ જ. સારા એવા ખાવાનોને મળી રહે છે અને તે ખુબ જ સારું પણ લાગે છે. અને ચાર છે જેમ કે ઘણા પ્રકારની તે ખાવાની ખુબ જ સારી લાગે છે. અને તેથી આપડે ખાવાનું ખુબ જ સારું લાગે છે. ગુજરાતમાં જેમ કે ખમણ ઢોકલાા થી માંડીની અન્ય પ્રકારના. ઢોકલા જેમ કે ગુજ અ સુરત. નો લોચો ફેમસ છે અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે અતમે કોઈડાર ટ્રાય કર લો
હા અમે ટ્રાય કરએ છે એ. જો ખૂબ જ અમને મસ્ત લાગ્યો છે તેમાં એવી ચટણીઓને એવું ઇસ્ટમાલ કર જેથી અમને ખૂબ જ લો. શુ ભાવે છે અને અમે વલસાડમાં અમા ખમણ ટુકડા ફેમસ છે જલારામ ના. છે જદરમ ના કમો એકદમ ફેમસ છે અમારા. ભ જયારે પણ હું વલસાડ જામ તો ગુજરાતી ના ખમણ ઢગળાને ફાફાટ ટ્રાય કરું છું. એટલા બડાા મસ્ત હોય છે કે ભાઈ તમને શું કે એટલા બા સ્વાદિને. ટેસ્ટી હોય છે મને તે ખુબ જ ભાવે છે. અને હું દર વખતે વલસાડ જતો હું તો ટ્રાય કરતો છું મને તેની. આસ આ શું લાગે છે એક નંબર લાગે છે તેની સાસ્તો કમાવું છે એવ તમે ટ્રાય કરી છે કોઈ વારડ જઈ ને ફમાણ ઢોકળા જલારામ.
હા તમે કીધમ હ કે તમે ટ્રાય મારલા છે. અને અમે એક દિવસ ગયલા હતા તો અત્યારે જ તૈયાર મા્યા પહેલી વાર કે. ત્યાં ખમણ ઢોકલા થી માંડીને અન્ય ઘણા પ્રકારની વાનગીઓ જોવા મળે છે જેમ કે વડા પાાવ છે રાજા રાણી ના એ ખુબ જ સારા લાગે છે અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે. તમેમે કોઈ ટાઈ માલેરો
હ મે એક વાર ગયા હાડા પાને રાહી સિઝનમાં ફરવા તો અમે મારા. મિત્રો સાથે ગયા હતા રાજા રાણીના વળાપ ખાવા માટે એ એટલા બધા મોટા હોય છે કે તે. એક ચ જેમ તેમમ કને ખાય પણ નથી પણ એટલા મોઢા હોય છે ને. કે.
બા જે કઈ થ
માટે લેવાય નથીક વાઈટમાં. તો મેં તો થોડું એક જ ખાડા ખોમ જ મારું પેટ પૂર થઈ ગયું હતું. તે એટલા મસ્ત અને ટેસ્ટ. હોય છે ને કે તમને મે શું કેવા ના વાળ. વા ફેમસ છે આખા વમાં એ ત રેલવે સ્ટેશન થી બાજુમાં છે. એના વડાપ એકદમ મસ્ત અને ગરમા ગરમ હોય છે અને.
હા આઈ બિલકલયુ.
સ્વાદિષ્ટ હોય છે તમારું શું કેવું છો.
ઘણી બધી પ્રકારની ગુજરાત ના વાનગીઓ છે જેમ કે દેશી. આપણે વિલથી અમે ગ છે ત્યા ઘણા બધા દેશી રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યા છે. અને ત્યાં દેશી વસ્ત્રુઓ મળે છે જેમ કે દાળ કે અન્ય વસ્તુ. તો ખુબ જ સારી એવી મળે છે તમે કોઈ ટ
હા અમે ઘણી બડી રેસ્ટોરન્ટમાં ગયા છી. ગુજરાતી રેસ્ટોરમાં અમે ઘણી બધી વાનગીઓ ટ્રાય મારી છે એ. ખુબ જ ગુજરાતી ડીશ અમે ટ્રાય છેઓ તને ક અમારા ખેરગામમાં પણ. ગુજરાતી અહીં આત્મીયા છે ત્યાં અમારી આત્મીય નામની હોટલ છે. ત્યાં ગુજરાતી દસ એક પ્લમ્બર હોય છે.
બ જાણી ગણીપટમાં હ પુરી ર
તો આ જે સિઝન હોય તે સિઝન ની વાનગીતા બનેતી જ હોય છે અમે દરરોજના સિઝન. અમે ગઈકાલે જ મારી ફ્રેન્ડની બર્ ડે હતી તો તે અમને પાર્ટી કરવા લઈ ગયો હતો તો અમે ગુજરાત. ની માંગણી કરી અને તેમનામ ગુજરાતીડીશ.
એ અમને ખુબ જ ભાગે અમે બહ ગણું ખાઢું અને
હા તમારી વાત ખુબ જ સાચી છે. એ ઘણા પ્રકારની આપણે વાનગીઓ જેમ કે હમણાં ગુજરાતમાં હમણાં જ સિઝન ગઈ કે રસપુરીની. ક્યાં કેરીઓ અમારે ત્યાં ખુબ જ છે જ કે વલસાડની કેરી કેસર કેરી ખુબ જ ફેમસ છે. અને તેનો રસ લાગે એટલે ખુબ જ સારો લાગે છે. કા આદમી ને પણ ઘોરા બનાવી દે છે અને. એ ખબર જ જરૂરી છે કે રસપુરીને અન્ય ખાવા લઈ. ઘણા પ્રકારની ખાવાની વાનગી હોય એ ખુબ જ સારી પણ મળે છે.
હા તમે શિરોડ એકદમરે ગામડામાં પણ અમને ખુબ જ. કે સરકાર અમારે તો નથી આવી. પણ અમારા ચાચોને આવી હતી મોટી મોટી કેસર કરીી અમને. રાજાપુરી છે મોટી મોટી કેરી હમણાં પ્લાસ્ટિક ની કોથરી. વા વાડી હાટી. જે હમણાં ખુબ જ મોટી થઇ ગઈ છેમ એ ખાવાની ખુબ જ મજા આવે છે અને ચુસ. શું મજા આવે છે અમે જાણી તેમ. કેસર કેરી ને રાજાપુરી ને મને ખભ આવે છે.
એ રમ લાગેલું ને ર લાગેલું ન.
તમારું શું કેવું.
હા એ તમારી વાત સાચી છે કે. તો તમારા ચાચો ને કેરી આવી હતી એ ખુબ જ સારી વાત છે. અને તે ખાવાની ખુબ જ તમને પણ મજા આવે અને અમારે પણ થોડી ઘણી આવે હશે અને તે. ખુબ જ સારી લાગી કે મે રસપુરી મને તો બધાથી વધારે ભાર હાલે આખી સીઝનમાં ખેલી. દાળ ભાત ને એવું બીને ભાવ ખાલી રસ પુરીનેવ જ ભાવે અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે.
હા તમેથીલોુંટ રસ ચળ. ખુબજ ભાવે છે અમે રસ કાઢ્યો તો હમને કેસર કરી ન તો અમે. એક મણ જેટલી કેસર કેરીનોો રસ કાઢ્યો હતો જેમના તેથી અમને ચાર પાંચ જ બાટલા રસના ભરાયા હતા અને હમણે પરમ દિવસેને રસપુરી બનાવી તો તેમાં ત્રણ બાટલા પૂરા થઈ ગયા હવે બેજ બાટલા વચ્યા છે કે હવે અમે આવતા સીઝન માટે થોડો સંગ્રહ કરીશું અને તેમને રસપુરી ખાવાની મજા ખુબ જ આવે છે તો અમે બીજી કેરી પણ લઈને
રસ કાઢી શું તમારું શું કેવુ આ બાબત માં
તમારી વાત ખુબ જ સાચી છે, કે અમે પણ ઘણા પ્રકારની વાનગીઓ ગુજરાતમાં ટ્રાય મારી જેમ કે અ અન્ય પ્રકારની વાનગીઓ જેમ કે અમારા તળાવમાં એક માછલી મળે છે. અને તે પણ ખુબ જ સારી લાગે છે, અને દેશી પ્રકારની જેમ કે ગુજરાત ન નહીં પણ રાજસ્થાનમાં પણ ખુબ જ સારું ખાવાનું મળે છે. જેમ કે આપણને ખુબ જ સારું પણ લાગે છે, તમારે શું માનવું?
હા તમે કેધુ એ બરાબર અમને તળાવ મારે ઘરની પાસે જ એક તળાવ છે, જેમાં ખુબ જ ઘણી પ્રકારની માછલીઓ હમને જોવા મળે છે, અમે તો હમને વેજીટેરિયન છેને અમે માછલી નથી ખાધા પણ ઘણા લોકો આવે છે, અને માસ્લી પકડીને તે બનાવીને ખાય છે, એટ કે બહુ ટેસ્ટી છે. અને ખુબ જ સારી લાગે છે, માછલી બી સારી જ લાગતી હશે પણ અમે તો ટ્રાય નથી મારી તમારું શું કેવું
હા તમારે ખબર નહી મને બી ટ્રાય તો નથી મારી અમારે ઘર પર બી એક તળાવ છે. અને તે ખુબ જ સારું લાગે છે, અને ખાવાની ખુબ જ સારી લાગે છે, એવું મન તો લાગે છે. તમારે શું માનું?
હા તમે કયો તે બરાબર તાળાવમાં ઘણી બધી માસ્લીઓ નીકળી છે, જેથી હમણાં વરસાદ પડશે જેથી અને કટલા એ કેટલા મીન્સ કેકડા વગેરે જે ઘણી બધીઓ બી એ લોકો આદિવાસીઓ લોકો ટ્રાય કરે છે, અમને તો નથી ખબર પણ અમે એવી રીલ્સ જોઈ છે, કે ઘણી બધી વસ્તુ ગુજરાતીઓ ટ્રાય કરે છે, આદિવાસી તો કચલાને પણ બનાવે છે, પણ તે અમને કેકડા એ અમે ટ્રાય નથી કરી પણ અમને ખબર નઈ કેવું લાગતું હશે જોવા માટે ખુબ જ સરસ જેવું લાગે છે,